હલો
હા સ છે હા છે જલકુલ
હા શું કરે તું
બસ કઈ નઈ બેસેલું છું તું
હા અ હા હું પણ બસ એમ ચાલતી છું એમ વોક કરતી છે ચાલ છો અ એને કઈ પૂછો યાદ નથી આવતું
યાદ કરીે રે કઈને
હા અચ્છા હા હમણાં છે ને મારા કોલેજમાં ડિબેટ છે એટલે કે એકબીજાથી બોલવાની સ્પર્ધા છે તો તેમાં છેને અમને એક ટોપિક આપ્યું છે તે ટોપિકમાં એમ છે કે સોરી સ ોશિયલ મીડિયા જે છે તે આપણા માટે સારી જ છે કે ખરાબ છે તેનો દુરુપયોગ ને ઉપયોગ એમ સારો શું છે ખરાબ શું છે તો એના વિશે છે ને મારે સોશિયલ મીડિયાની સારી વસ્તુ કેહેવી છે અને ખરાબ પણ તો મને એમ જાણવ છે કે હું શું બોલી શકું
તો સૌથી પેલા તો બંનેના ફાયદા નુકસાન તારે જણાવવા પડે બધાને
હા તો એમાં જ શું છે કે મારે છે ને તેના નુકસાન વિશે નથી કેવું પણ એના ફાયદા વિશે કેવું છે એટલે હું જરા કહે છું કે ફાયદા વિશે મેં શું કેવું આવે જીતવું તો છે મારે તો એટલે
જો તારે ડિબેટ જીતી હોય સૌ પ્રથમ
હા
તો ખાલી ફાયદા જણાવીને ફાયદો નથી
હા એટલે તમે તું મને છે ને નુકસાન વિશે પણ કહી દે. અને ફાયદા વિશે રીતે પણ કહી દે એટલે જ હું સમજી જાઉં કે પેલી સામે વાળી જે મને નુકસાન ફાયદા અને નુકસાન વિશે કેહેશે તો હું સમજી શકું એમ.
હમ્મ ઓકે સારું. તો તું એવી રીતે શરૂઆત કરી શકી કે આ સ્ટાર્ટિંગ પોઈન્ટ તો કે સોશિયલ મીડિયા આજના સમયમાં આપણા જીવનનો મહત્વપૂર્ણ ભાગ છે. બરાબર હમ્મ. તેનો ઉપયોગ આપ તેનો ઉપયોગ યોગ્ય રીતે કરવામાં આવે તો તે ખૂબ ફાયદાકારક છે.
અચ્છા.
હા પરંતુ આવવધુ પડતો અથવા ખોટો ઉપયોગ નું અસરકારક પણ બની શકે છે.
હા જેમ કે અ આપણેે બધું આપડી જે માહિતી છે તે સોશિયલ મીડિયા પર નાખી દઈએ તે આપણા માટે જોખમકારક બની જશે.
હા બરાબર. અને ફાયદા ગણવાનું પેલા તો કે જો પોઈન્ટ્સ છે નો પોઈન્ટ તને કેવું પછી એના અંદર આપણે વાત કરીએ પોઈન્ટ્સ એના એવા છે કે પેલું છે માહિતી અને જ્ઞાન મળે. બરાબર પછી સંપર્ક અને સંવાદ કરી શકીએ આપણે એકબીજા સાથે. રોજગાર અને વ્યવસાય આપણેે આ રોજગાર કોઈને પોતે મેળવી પણ શકીએ અને રોજગાર બીજાને આપી પણ શકીએ એ થઈ ગયું પછી મનોરંજન એન્ટરટેનમેન્ટ પછી બીજું છે. સર્જનાત્મક કે ઘણા બધા વિવિધ પ્રકારના માણસો છે દુનિયામાં. બધાની અલગ અલગ હોબીઝ છે. બધા ન અલગ અલગ ટેલેન્ટ છે. જે માણસ ગ્રાઉન્ડ લેવલ ઉપર તો ઓ ઓફલાઈન તરીકે તો પોતાના જે ટેલેન્ટ છે તે બતાવી નથી શકતું તે ઓનલાઈન રીતે બતાવી શકે છે એ બધા ઘણા ફાયદા છે. કે કોઈને કોઈને આ ક્રિકેટ રમ તવરતું હોય. ને એને અ ટુર્નામેન્ટમાં નહી મળતું હોય તો એ પોતાના જે સારું પ્રદર્શન કરે તેની રીલો બનાવીને અપલોડ કરે છે, તેના યુટ્યુબ પર વિડીયો બના જે સિલેક્ટ હોય એને વાયરલ થાય છે ત્યાં ત્યાં જે એને સિલેક્ટ કરવા વાળો માણસ છે જે મેન તેને દેખાય છે કે છોકરા મા ટેલેન્ટ તો આ છોકરાને મારે સિલેક્ટ કરવું જોઈએ. તો એ રીતે બધાને હેલ્પ કરે છે પોતાના જો કોઈને વધારે કુકિંગ સારી આવડતી હોય સારી રીતે તો એ પોતાના વિડીયોસ અપલોડ કરી શકે છે. તેના માટેને વ્યુ વ્યુઝ મળી કે છે વ્યુ દ્વારા પૈસા મળી શકે છે. એને એક સારું એવું એક એક એના ટેલેન્ટ ના બદલામાં એક એને સારી વેલ્યુ મળે. તો એ પણ ઘણો સારો ઉપયોગ છે. સોશિયલ મીડિયાનું.
એટલે કે એવું નથી કે સોશિયલ મીડિયા સોશિયલ મીડિયા ખરાબ છે સારી છે પણ આપણને ન ઉપયોગ કરતા આવડવી જોઈએ.
હા જેમ કે દરેક સિક્કાની બંને બાજુ હોય છે. એવી જ રીતે બધી જ વસ્તુના બધી જ વસ્તુમાં ફાયદા નુકસાન પણ હોય છે.
હા જેમ કે આપણા શરીરમાં આપણામાં પણ અ સારી વસ્તુ પણ છે ખરાબ વસ્તુ પણ છે તેવીજ રીતે.
હા. હવે નુકસાન બી તું નુકસાન બી જો તારે જણાવવાના હોય તો, વ્યસન એક ટોપિક પે સમય નો બગાડ થાય. વેસન મીન્સ ક એડિક્શન.
અચ્છા હા હા.
હમ્મ, પછી સમય નો બગાડ થાય બરાબર. પહેલી વાત તો એ છે. બીજું ખોટી માહિતી જે હમણાં ખુબ ચર્ચામાં છે.
અચ્છા ખોટી માહિતી એટલે કઈ રીતે?
કોઈ બી રીતે અફવા ઓડાય દે કા તો કોઈને ખોટી ઇન્ફોર્મેશન આપે પછી ખોટી ઇન્ફોર્મેશન અમુક લોકો સાચી માની લે છે. બરાબર? તો જે ઇન્ફોર્મેશનની ટ્રાન્સપરન્સી છે. એ બહુ કોમ્પ્રોમાઈઝ થઈ ગઈ છે આ સોશિયલ મીડિયામાં. જેનો સોશિયલ મીડિયાનો દુરુપયોગ બહુ મોટો ગણાય છે. હાલના હાલના જમાનામાં હું તો
હા હા હમણાં હા
ગોપનીયતાનો જોખમ ગોપનીયતા મીન્સ કે પ્રઇવેસી પ્રાઈવેસી જે બહ ઇમ્પોર્ટન્ટ છે ઇન્ટ્રોવટ માણસ માટે પ્રાઈવેસી પોતાની ઘણી ઇમ્પોર્ટન્ટ છે તેના પણ હવે પણ એસ્યોરિટી નથી કે કોઈ એવી સંસ્થા કે એવું નથી કે જે તમને એશ્યોર્ડ કરી નાખે કે નહીં તમા જે ડેટ સો ટકા પણ પ્રવેટ છે કોઈ ગેરંટી આપી ઓકે એકઅપ થઈ ગયું ગર ફાયદો બીજું છે માનસિક અસર માનસિક અસર પણ ઘણી થઈ શકે છે માનસિક અસર
હા હા હા હા
જેમકે સખ ફોન યુઝ કરે કે તણાવને ચિંતા પણ થાય છે પછી અન્ય લોકો સાથે સતત સરખામણી કરવાથી આત્મવિશ્વાસ ઘટી શકે છે કે ભાઈ બીજા સાથે આવું છે બજાની લાઈફમાં થવું છે મારી લાઈફમાં હવે કોઈ હવે હું જો કોઈની રેલ જોઉ કોઈ બીજા છોકરાની કે બીજો છોકરો પાસે ગાડી છે બંગલો છે સેમ ઉમર માં મારી જ ઉમરમાં તો મને બી થાય કે યાર મે બી આની જ ઉંમર ન શું મારી પાસે કેમ ગાડી નથી મારી પાસે કેમ મમી નથી બરાબર એવું વિચારીને હું પોતાને પોતાને જ મતલબ હા પોતાને જેટલે કચ કો ઓછ શું ગણી લઉ કે મારી પાસે કેમ નથી પણ એને પણ સામે વાળા માણસે પણ એ વસ્તુ માટે મહેનત કરી છે
હા અને કોઈકઈ વાર શું હોય કે સામે વાળા પાસે મહેનત સાથે એમના પપ્પા દાદાઓ પહેલાથી અમીર હોય એટલે એ લોકો પાસે હોય અને આપડે વિચારી લઈએ યાર અમારા પાસે કેમ નથી અને આપણા પાસે તો કોઈ છે હી આપણે પોતે મહેનત કરતા છે એટલે આપણા પાસે લેટ થી છે બધું
તો એવા ઘણા ફાયદા નુકસાન તું જણાવી શકે છે તારા ડિબેટમાં
હા મારા ડિબેટમાં ફાયદા છે પણ નુકસાન પણ જાણવું છે જાય જેમ કે મેં પોઈન્ટ મૂકી શકું નુકસાન કેમ છે આ માટે.
હા ને કોઈ ભી ડિબેટ ન કે.
હા.
કોઈ બી એવી કોમ્પિટિશન વાળી ડિબેટ કે જેમાં તારે કોઈ બીજા વસ્તુ સાથે કમ્પેર કરવા જોય. જેકે સપોઝ જો તને એકદમ પ્યોર એક્ઝામ્પલ આપો તો તારે સાબુ વિચવાના છે. તારું પોતાની નુ બ્રાન્ડ છે. ને તારી સામે કોમ્પ્યુટરમાં બીજું એક સાબુ બેન્ડ છે. હવે તું કમ્પેરિઝન કરવા માટે ડિબેટ થાય તું તારા સાબુની સ સારી વાત કી તું સામેના સાબુવાળો પોતાની સાબુની વખાણ કરે બરાબર આ છે પણ નુકસાન જયારે તું ભણાવે
હમ્મ.
ત્યારે હજુ એક ઇમ્પેક્ટ સારો પડે. કે ભાઈ મારા જે સાબુ છે તેમાં જે નેગેટ જે આય સેડ છે તે કેમિકલ છે તે નથી બરાબર સારું શું શું છે તારા સાબુ માં? તરસાબુમાં સુગંધ સારી છે આપ ફ્લેવર નો સાબુ છે તારો આ પછી આવી રીતે બનાવામાં આવે છે મારા સાબૂ તો આ બધી સારી વસ્તુ થ પણ ખરાબ વસ્તુ બી કે મારા સાબુમાં નાઈટ્રિક એસિડ નથી આવાલો કેમિકલ નથી માર સાબુમાં નથી નથી તો તે બી એક નેગેટિવ વસ્તુ તો ને એક સારો ઇમ્પેક્ટ પાડે છે.
હા બરાબર એટલે કે મને એ ડિબેટમાં જે એક હરખી સા ખરાબ વસ્તુ કેતી છે. મને એને સારી બતાવવાની છે. કે કઈ રીતે સારી થઈ શકે એવું નથી કે સોશિયલ મીડિયા સારું છે પણ ખરાબ પણ નથી.
હમ હ. પછી શિક્ષણમાં મદદ શિક્ષણમાં બધ પરીક્ષા આવે છે, હા એવ એટલે જે હમણાં હાલમાં જે બહુ કોમ્પિટિશન જોવા મળે છે સરકારી નોકરી કેમ જોવા મળે છે, પેલા કેમ નહી હતું?
પેલા એ લોકો પાસે યુટ્યુબ ના હતું હમણાં છે.
પહેલાના છોકરાઓ પાસે એક જ ઓપ્શન હતું ચોપડા વાછું. ચોપડા વાંચવાનું હાલમાં કોઈને નહી હા તો મો કેવું કે એ સરકારી નોકરી ના જે, જમેલા છે તેનાથી દૂર રહેવાનું વધારે પસંદ કર્યું કે કેમ પાછવા પડે. પણ હવે કેવું છે મ ણું થઈ ગયું છે, જે કોર્સ તમને લાખો હજારોમાં મળતા હતા તમને તેજ વસ્તુ તમે ફ્રીમાં મળી જતી છે તેવી, સારા એક્ઝામ્પલ સાથે સારા એનિમેશન સાથે સારા ઉદાહરણ સાથે સારા ટીચરો સાથે અને એવું નથી કે એકદ તમને ટીચર તમને, લાખો ટીચર મળીએ તમને યુટ્યુબ પર. તમને જો આ ટીચર થી ને સમજ પડે તો તમે બીજા ટીચર નો વિડીયો જો. એનો બીની સાઉજ પડતો હો હુ એક ટીચર તેના વિડીયો એટલે ઘણા બધા ઓપ્શન છે આપણી પાસે, તો એના લીધે શું થયું કે લોકોમાં જાયું છે જે જાગૃત થઈ છે લોકો જે યુથ છે આપણું. ઇન્ડિયાનું, કે નહી જો ભણવાનું ઈઝી છે, તો આપડણે કોમ્પિટેટિવ એક્ઝામમાં કેમ પાર્ટ નહી લેવો જોઈએ તો તેના લીધે છે કોમ્પિટશન ઘણું વધી ગયું છે. તો એ બધા તમે ઉદાહરણ સૌથી મોટું ઉદાહરણ એમ જોવા જ તો ગણાવું જોઈએ. કે એનાથી શિક્ષણ ને જે મદદ મળી છે. મીથી તે બીજું કોઈ એનો સૌથી મોટો ફાયદો બીજો કોઈ નથી.
હા એટલે કે મારા પાસે મેઈન ફાયદો એ છે કે આપણે તેનાથી શિક્ષણ સારી રીતે ભણી શકી આપણે કંટળાવતા યુટ્યુબ પર જોઈને ભણી શકીએ, પછી બીજું એ પણ છે કે આપણે કોલ પહેલા તો સોશિયલ મીડ ના હોત તો આપણે વિડીયો કોલ એ બધું કરી ના શકી તો આપડ બતાવી શકીએ જગ્યા, એ બધું પણ બધું સારી સારી વસ્તુઓ છે સોશિયલ મીડિયાની, એટલે કે પછી લાસ્ટ ટાઈમ કહી શકું મેં કે આપણને યુઝ કરતા જ્યાં સુધી ના આવડે ત્યાં સુધી આપણને ખરાબ જ લાગશે પણ આપણે તિશ સારી રીતે યુઝ કરશું પણ સારું જ લાગશે અને તેના ફાયદાઓ છે હા સારું સારું હવે તો મેં જીતી જઈશ તો તમને અવશ્ય કોલ કરીશ
સારું સારું ઓલ ધ બેસ્ટ ઓકે ચાલ બાય હું
એ એ એ